હ
હલો! હલો! અવાજ આવે છે મારો.
હલો!
હ હલો! અવાજ આવે છે? હમ હમ..
હલો!
હા હાલો સંભળાય છે અવાજ મારો!
હવે છેક આવ્યો તમારો અવાજ.
હું તો ક્યાર ની હલ્લો હલ્લો કરું છું. હલો કેમ છો.
હા હા.
કેમ છો?
અમે પણ મજામાં છીએ સ્પષ્ટ અવાજ થોડો ઓછો આવે છે. તમારો.. હલો?
હલો? હાલો અવાજ હંભળાય જ ને મારો.
તમારો અવાજ મને સંભળાય છે મારો સંભળાય છે તમને.
હા હા સંભળાય છે.
તો આજે આપણે પુસ્તકો વિશે વાત કરીએ.
હા, હા કરીએ. આપણા જીવનમાં પુસ્તકો કેવી રીતે ઉપયોગી છે એ.
પુસ્તકો જે છે એ આપણા મિત્ર માનવામાં આવે છે. જે ક્યારેય આપણો સાથ છોડતું નથી. અને જય્યારે પણ કઈક નવું શીખવું હોય તો પ્રશ્ન નો જવાબ શોધવો હોય તો હંમેશા આપણને પ્રેરણા મેળવી હોય તો પુસ્તકો જ આપણને મદદ કરતા હોય છે.
હા, હા.. પુસ્તકો માંથી આપણને ઘણું ઘણું જાણવા મળે છે. ઘણું એવું આવા ધાર્મિક પુસ્તકો હોય છે. જેવા કે રામાયણ મહાભારત. અને વૈષ્ણવો ના ઘણા પુસ્તકો પણ હોય છે. અને એમાં ઘણું જાણવા પણ મળે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને પુસ્તકો જે છે માણસના વિચારને પણ બદલવાની ક્ષમતા ધરાવે છે કેમ કે એકદમ સાચી વાત છે કે સારું ક માં મોટોમાં મોટો ફેરફાર ઘણા મહાન લોકો કહે છે કે તેમની સફળતા પાછળ પુસ્ત તો કોનો મોટો ફાળો રહ્યો છે એમ.
હા હા પેલા જયારે પુસ્તકો ઓછા હતા ત્યારે ઘણા ઋષિ મુુનિઓ હતા જેવા કે ગૌતમ ઋષિન વાલ્મિકી ઋષિન એ લોકો તો ત્યારે પુસ્તક નોતા ત્યારે એ લોકો છે ને વૃક્ષોના પાન પર એવો લખી-લખી લીપી અને મોકલતા હતા. અને એવો એવી રીતે અભ્યાસ કરતા હતા ત્યારે ટીચરને એવું નોતું વિદ્યાર્થી ત્યારે ગુરુજી અને શિષ્ય જેવા વાક્ય વપરાતા હતા અને એ લોકો ભણતા હતા.
હા એ વ્યક્તિને જફાર લાવી શકે છે. કેમ કે ઘણા એવા મહાન લોકો કહે છે કે સફળતા જે છે પુસ્તકોનો મોટો ફાળો રહ્યો છે અને આજે જે મોબાઈલ ઇન્ટરનેટનો આપણે સમય છે કે લોકો પુસ્તકો ઓછા વાંચે છે. પરંતુ પુસ્તક જે વાંચવાનો આનંદ હોય છે એ કંઈક અલગ જ હોય છે એમ. અને મોબાઈલમાં આપણે ઘણી વખત ધ્યાન ભટકી જતું હોય છે જ્યારે પુસ્તક વાંચ હોઈએ છીએ ત્યારે મન જે છે એ આપણું એકાગ્ર બને છે.
હ હા ટીવી અને મોબાઈલ જેવા નહોતા ત્યારે આપણેે સારું એવું જો સત્યનારાયણ ની કથા છે સોળ સોમવાર ની કથા છે. એવા શ્રાવણ મહિનામાં બળે એવું છે સાત તમ આઠમ ની છે બોડ ચોથ ની છે એ બધું જ આપણે પુસ્તક માંથી ગ્રહણ કરતા હતા.
હા તમારી વાત એકદમ સાચી છે કે પુસ્તકો જે છે એ ખુબ જ મહત્ત્વના હોય છે. કેમ કે વાંચવાથી ભાષા પણ સારી બને છે નવા નવો શબ્દો શીખ ઉઠવા મળે છે અને બોલવાની લખવાની કળા પણ સુધરી જતી હોય છે અને આત્મવિશ્વાસ પણ આપણો વધતો હોય છે.
હમ્મ હમ્મ ઘણાય તો આપડે પુસ્તકો માંથીન કેટલું કેટલું પ્રાપ્ત કરતા હોય છે. પેલા તો આપડે રસોઈ બનાવતા ત્યારે મોબાઈલ નોતા ટીવી નોતું એટલે એમાં ક્યાંય આપણેે જોવાનું નત તો ત્યારે છે ને રસોઈની પણ વાનગીની ચોપડીઓ આવતી હતી એમાંથી આપણે વાનગી બનાવતા શીખતા હતા.
હા તમને કેવા પ્રકારના પુસ્તકો ગમે છે?
અમે અમને તો જો ભણવા માટે જોઈએ તો ભણવાના પુસ્તકો ભગવાનના ધાર્મિક પુસ્તકો એમાં પુસ્તકો અમને બહુ જ ગમે છે.
હા, ખુબ જ સરસ વસ્તુ છે. કે એવા પુસ્તકો તમને ગમે છે, કેમ કે આજના લોકો જે છે એને પુસ્તકો વાંચવામાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરસ્ટ જ નથી હોત તો રસ જ નથી હોતો. અલગ-અલગ ઘણા બધા પ્રક કાર ના પુસ્તકો હોય કેમ કે જીવન ચરિત્ર હોય, વિજ્ઞાન હોય ઇતિહાસ હોય, નવલકથા, પ્રેરણાત્મક પુસ્તકો પ્રવાસ વર્ણન અને સાહિત્ય, દરેક માંથી કંઈક ને કંઈક આપણને નવું શીખવા મળતું હોય છે એમ.
હા, હા અમને તો પહેલાના જમાનામાં મોબાઈલ પર ગીત નહોતા ટી વી પર ગીત જયારે હતા પરંતુ અમારે જ્યારે આ ગીત ઉતારેલા હોય તો ક્યાંય પણ આપણે મંડળી રમવા જઈએ કે ધૂન કરીએ, ત્યારે આપણે ઈ ચોપડીમાંથી, પુસ્તક માંથી જયારે ગીત ગાતા ત્યારે અનેરો આનંદ અમને આવતો હતો.
અને એમાં પણ જો જીવન ચરિત્રના પુસ્તકો વાંચીએ તો આપણને કેટ ટલાક મહાન લોકો જે છે એમના જીવનમાંથી મહેનત, ધીરજ અને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવા મળતું હોય છે. અને એમની સ ફળતા પાછળનો જે સંઘર્ષ છે એ આપણને પ્રેરણા આપતો હોય છે.
હા, હા. સંઘર્ષ તો પે અત્યારે વિદ્યાર્થીઓને સંઘર્ષ એટલો આપણેે જોઈએ કે કરવો પડે પણ એટલો ન કરવો પડે. પેલાના જમાનામાં જયારે બાળકો અહ ગુરુ શિષ્ય હતા ત્યારે ગુરુ નું જે હોય જંગલમાં એની ઝૂંપડી વાળેલી હોય ત્યાં આપણે ગુરુ પાસે જ છ-છ વર્ષો, છ-છ મહિના અને ગમે એટલા વર્ષોનો અભ્યાસ કરવાનો હોય ત્યારે ગુરુ આશ્રમમાં જ આપડે અભ્યાસ કરવા થો કરાઓને મેકવા પડતા હતા, જેવા કે સાંદીપની ઋષિ
હા. અને જે આજે ઘણા લોકો કહે છે કે સમય નથી આપણી પાસે તો દરરોજ આપણે ખાલી વીસ, ત્રીસ મિનિટ વાંચવાની ટેવ પાડીએ તો પણ વર્ષમાં દરમિયાન અનેક પુસ્તકો જે છે એ આપણે વાંચી શકતા હોઈએ છીએ.
હા, હા. પેલા જયારે ટી વી નહોતી ત્યારે આપણે ઘણા પુસ્તકો વાંચતા હતા. આ રાતે-રાતે અને દિવસે જયારે નવરા હોય ત્યારે ઘણી બધી વાર્તાઓ વાંચતા, નવલકથાઓ વાંચતા અને ભાગવત જેવા માંથી સારાંશ આપડે વાંચતા અમુક અમુક શ્લોકો પણ વાંચતા હતા.
હા એટલે પુસ્તક ખરીદવું જે છે એ પણ ખૂબ જ જરૂરી છે. કેમકે જો લબ્રે જો આપણી પાસે પૈસા ના હોય તો લાયબ્રેરીમાંથી પણ પુસ્તકો લઈ શકાય છે, મિત્રો સાથે આપ લે કરી શકાય છે અને ઈ બુક પણ વાંચી શકાય છે, મહત્વનું વાંચન આપણે કરી શકીએ છી.
હા, હા. પેલા તો બધા વ્રતો પણ રહેતા. જો અગિયારસ રહેતા, શુક્રવાર રહેતા એટલે જીવંતીકાની વાર્તા
સમય હોો જોઈએ એમ
હા હા આપડે ઘણી બધી વાતો કરી હવે જો વાતો ચાલુ રાખવી છે કે ફરી નવા ટોપિકમાં મળશું હલો
ફરી આપડા જે બી મહત્વ જે છે કરી કોઈ ટોપિક સાથે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર
આભદ